હલો, મારો અવાજ આવે છે.
હા, તમારો અવાજ આવી રહ્યો છે.
હા. શું કરો છો? તમે. આજે આપણે ભારતના તહેવારો વિશે વાત કરીએ. ભારતના તહેવારોનુ દિવસે કહેવામાં આવે છે. અને ખરેખર સાચી વાત છે, આપ આપણા દેશમાં વર્ષ દરમિયાન એટલા બધા તહેવારો આવે છે કે લગભગ દરેક મહિને કોઈને કોઈ ખાસ પ્રસંગ હોય છે. આ તહેવારો માત્ર મનોરંજન માટે નથી, પરંતુ તેની પાછળની ધાર્મિક ઐતિહાસિક સાંસ્કૃતિક અને સામાજિક મહત્વ પણ રહેલુ છે. બેરે તહેવાર આપડને કોઈક ને કોઈક વચ્ચે સારો સંદેશ આપે છે. જેમ કે સત્યનો વિ પ્રેમ, ભાઈચારો, એકતા, સેવા, દયા અને પ્રકૃતિ તેનો આદર ભારતની સૌથી મોટી વિશેષતા એ છે કે અહી એવી રીતે અને એકબીજાના તહેવારો આ કારણે આ કારણે આપડા દેશમાં એક અને ભાઈચારાની ભાવના બહુ મજબૂત બને છે.
તારી વાત એકદમ સાચી છે ભારતના દરેક રાજ્યમાં અલગ અલગ તહેવારો ઉજવાય છે અને દરેક તહેવાર ની પોતાની આવી ઓળખવાય છે. ગુજરાતમાં નવરાત્રી ઉત્તર ભારતમાં દિવાળી અને હોળી દક્ષિણ પશ્ચિમ ભારતમાં પોંગલ અને ઓણમ પંજાબમાં બૈશાખી આસામમાં બી અને પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાની ખૂબ જ ધામધુમથી ઉજવણી થાય છે આ બધા તહેવારો દરમિયાન લોકો પોતાના ઘરોને સર્જાયે છે નવા કપડા પહેરે છે મીઠાઈ બનાવે છે અને પરિવાર તથા મિત્રો સાથે ખુશીઓ વેચે છે આજના વ્યસ્ત જીવનમાં તહેવારો લોકોને એકબીજા સાથે સમય પસાર કરવાની અને સંબંધોને વધુ મજબૂત બનાવવાની સુંદર તક આપે છે.
હા વાત સાચી ચાલ સૌથી પહેલા આપણે દિવાળીની વાત કરીએ દિવાળી ભારતનો સૌથી મોટો અને લોકપ્રિય તહેવાર માનવામાં આવે છે. આ તહેવાર ભગવાન શ્રીરામના ચૌદ વર્ષના વનવાસ પછી આયોધયા પરત ફરવામાં આનંદ ઉજવવામાં આવે છે. છે લોકો પોતાની ઘરોની સફાઈ કરે છે દિવાળીમાં દિવાળીમાં દીવા પ્રગટાવે છે ફટાકડા ફોડે છે રંગોળી બનાવે છે અને માતા લક્ષ્મી ભગવાનને ગણેશની પૂજા કરે છે. દિવાળી ના દિવસે બજારમાં ભારે ભીડ જોવા મળે છે લોકો નવા કપડા વાસણો ઘર માટે ઘણી વસ્તુ ને ફેટો ખરીદે છે. જેમાં બાળકોના ફટાકડા પણ ફોડીને આનંદ કરે છે. જોકે આજકાલના પર્યાવરણ ને ધ્યાનમાં રાખીને ઓછા ફટાકડા ફોડવામાં આવે છે. છે કારણ કે ફટાકડા ફોડવાથી ઘણા પ્રદુષણ ફેલાઈ છે જેના કારણે આપને શ્વાસ લેવામાં પણ પ્રોબ્લેમ થાય છે. તેથી લોકો ધ્યાન રાખે છે અને દિવાળીના મુખ્ય સંદેશ એ છે કે અ પર પ્રકાશની અસત્ય અને સત્યનો વિજય થાય એ તેનો મેન હેતુ છે.
હા દિવાળી પછી હોળીનો તહેવાર પણ ખુબ જ લોકપ્રિય છે હોળી રંગોનો તહેવાર કહેવાય છે. તહેવાર વસંત ઋતુના આગમનનો આનંદ પણ વ્યક્ત કરે છે હોળીના એક દિવસ પહેલા હોળીકા દહ કરવામાં આવે છે જે સત્ય અને ભક્તિની જીતનું પ્રતિક છે બીજા દિવસે લોકો એકબીજાને રંગ લગાવે છે પાણીથી રમે છે અને મીઠાઈઓ વહેંચે છે હોળી ના દિવસે લોકો જૂના મન દુઃખ બોલીને એકબીજાને શુભેચ્છા આપે છે આ તહેવારો આપણને પ્રેમ ક્ષમા અને એકતા નો સંદેશ આપે છે.
હા ગુજરાતની વાત કરીએ તો નવરાત્રીનું વિશેષ મહત્વ છે. નવરાત્રી એટલે માતાજીની આરાધના નવ નવ પવિત્ર દિવસો આ દિવસોમાં લોકો ઉપવાસ કરે છે. મંદિરોમાં દર્શન કરવા જાય છે અને રાત તે ગરબા અને દાંડિયા રમે છે ગુજરાતની નવરાત્રી સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે અને વિદેશમાં રહેતા લોકો ગુજરાતી નવરાત જવા વિદેશોમાંથી ગુજરાતમાં આવે છે. ખૂબ ઉત્સાહથી નવરાત્રીમાં ઉજવે છે રંગ બેરંગી ચણિયા ચોડીઓ કેડીઓ પહેરીને લોકો ઘણી આખી રાત સુધી લોકો ગરબા રમે છે ત્યા સારી રીતે થાય જે માતાજી નો ભાળો પણ લખાવવામાં આવે છે. અહીં લોકો કલાકો સુધી ગરબા રમે છે નવરાત્રી માત્ર નૃત્ય નો તહેવાર નથી પરંતુ ભક્તિ શક્તિ અને સંસ્કૃતિ નો પણ ઉત્સવ છે.
મકરસક્રાંતિ પણ ખુબ જ ખાસ તહેવાર છે ગુજરાતમાં તેને ઉત્તરાયણ તરીકે ઉજવવા મા આવે છે આ દિવસે લોકો વહેલી સવારથી પતંગ ચગાવે છે આખો આકાશ રંગબેરંગી પતંગ ભરાય જાય છે લોકો કહે છે કહીને આનંદ વ્યક્ત કરે છે ઘ તલના લાડુ ચીકી ઊંધિયું અને જલેબી જેવી ખાસ વાનગીઓ બનાવામાં આવે છે આ તહેવાર ખેડૂતો માટે પણ મહત્વનો છે કારણ કે તે નવા પાકની ખુશી પ્ર
હા જન્મષ એ પણ ભારતનો મહત્ત્વપૂર્ણ તહેવાર છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ ઉજવવામાં આવે છે મંદિરો સુંદર રીતે શણગારવામાં આવે છે મગરા તેને ભગવાન શ્રી કૃષ્ણ કરવામાં આવે છે ઘણા સ્થળોએ દહી દહી હાંડી કાર્યક્રમો યોજાય છે જેમાં યુવાનો મા નવ પિરામીડબનાવી બાંધેલી દહી ખાંડી ઉડે છે આ તહેવારો ભક્તિ આનંદ અને એકતાનું સુંદર પ્રતીિક છે
ભારતની વિશે વિશેષતા એ પણ છે કે અહીં દરેક ધર્મના તહેવારોને સન્માન આપવામાં આવે છે મુસ્લિમ સમાજ ઈદ ખૂબ આનંદથી ઉજવે છે રમજાન ના ઉપવાસ પૂર્ણ થયા પછી ઈદ આવે છે પણ નવા કપડાં પહેરે છે મસ્જિદમાં નમાજ અદા કરે છે અને એકબીજાનેઈ મુબારક કહીને શુભેચ્છા આપે છે સેવૈયા અને અન્ય મીઠાઈઓ બનાવીને સૌ સાથે છે તેજ રીતે ક્રિસમસ દિવસે ખ્રિસ્તી સમાજ ચર્ચમાં પ્રાર્થના કરે છે્રિસમ આવે છે અને બાળકોને ભેટો આપવામાં આવે છે આ બધા તહેવારો આપણને શીખ કે દરેક ધર્મનો આદર કરવો જોઈએ
હ વાત તો મારી સાચી આજની આપણી વાત તો પરથી એટલું તો સ્પષ્ટ થઈ જયું કે તહેવાર માત્ર આનંદને ઉજવ ઉજવવા માટે નથી પરંતુ તેમાં જે ભારતની વિવિધતામાં જે એકતા દેખાય છે દરેક લોકો એક સાથે મળીને જે તહેવાર ઉજવે છે તેના કારણે વિવિધતામાં એકતા દેખાય છે. તે આપણા જીવનનો એક પ્રેમ એકતા ભાઈચારો અને સંસ્કૃતિનું પણ પ્રતિક છે અને માનવતાના મૂલ્યો વિકાસ થાય છે જો આપણે તહેવારોને સાચા અર્થ માં ઉજ તો સમાજ સુખ શાંતિ અને એકતામાં જળવાઈ રહે.
બિલકુલ ભાઈ ભારત ના તહેવારો આપ આપણી સંસ્કૃતિ નો અમૂલ્ય વારસો છે આપણે તેને ગર્વથી ઉજવવા જોઈએ અને આવનારી પેઢીને પણ તેનું મહત્વ સમજાવું જોઈએ દરેક તહેવાર આપણને ખુશી સાથે કઈક સારું શીખવી જાય છે. અને આજ ભારત સૌથી મોટી ઓળખ છે.
હા ભાઈ આપણે અત્યાર સુધી જે દિવાળી, હોળી, નવરાત્રી, ઉત્તરાયણ, જન્માષ્ટમી, ઈદ અને ક્રિસમસ વિશે વાત કરી પરંતુ ભારતમાં બીજા ઘણા એવા તહેવારો છે એ આપણા જીવનમાં ખુબ જ મહત્વ ધરાવે છે દરેક કહેવાની પોતાની એક અલગ ઓળખ હોય છે ઇતિહાસ અને સંદેશ હોય છે આ ભારતના કારણે લોકો પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે છે. અને પરિવાર તેમજ સમાજના પ્રેમ છે એકતાની ભાવના મજબૂત બને છે તહેવારો માત્ર આનંદ માટે નથી ઉજવાતા પરંતુ તેના કારણે લોકો ઘણાખ સૂખી થઇ જાય છે ઘળાને આનંદ પણ મળે છે અને તે એકતા પણ જળવાઈ દે છે. આજે આપણે એવા જ કેટલાક તહેવારો છે. વાત કરી છીએ કે જે કદાચ દરેક રાજ્યમાં સમાન રીતે ઉજવાતા હોય છતાં સમગ્ર ભારત માટે ખૂબ મહત્વના અને વિવિધતામાં એકતા દર્શાવતા હોય છે.
હા, ચાલ સૌથી તો પહેલા રક્ષાબંધનની વાત કરીએ. રક્ષાબંધન, ભાઈ અને બહેનનો પવિત્ર સંબંધનો તહેવાર છે. આ દિવસે બહેન પોતાના ભાઈના હાથમાં રાખડી બાંધે છે અને તેના લાંબા આયુષ્ય તા સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે તેના બધ ભાઈ બહેનને રક્ષા કરવાનો સંકલ્પ લે છે અને પેટ આપે છે આ તહેવાર માત્ર રાખડી બાંધતા નથી પરંતુ ભાઈ બહેન વચ્ચેના પ્રેમ સારાદાર પ્ર જો કોઈ બહેન પોતાના ફાયથી દૂર રહેતી હોય તો પણ આજના સમયમાં પોસ્ટ અથવા ઓનલાઈન માધ્યમથી શુભચ્છા મોક ને આ તહેવાર ઉજવે છે. આ દર્શાવે છે કે સંબંધો અંતરથી નહીં પરંતુ લાગણીથી જીવંત રહે છે.
સંબંધ ખૂબ જ મોટો તહેવાર ગણવામાં આવે છે અને તમે જે રક્ષાબંધની ભાય આપે હું તમને થોડી ગણેશ ચતુર્થી વિશે માહિતી ત્યાપુ કે ગણેશ ચતુર્થી એક વિશેષ વિશે ખુબ મોટો તહેવાર ગણવામાં આવે છે. ણ ગણેશ ભગવાનને આપણા ભારતમાં સૌથી મોટા જ્યારે પણ શુભકામ કરવાનું હોય ત્યારે આપણે ગણેશ ભગવાનને યાદ કરીએ છીએ આ તહેવાર ભગવાન ગણેશનો જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે ખાસ કરીને મહારાષ્ટ્ર તેનું ખૂબ જ ભવ્ય ઉજવણી થાય છે પરંતુ
હેલો.
મનુ યદના બાળ લોકોને યુવાનો પણ ઉત્સાહ થી તેમા ભાગ લે છે અંતિમ દિવસે ગણેશજીની પ્રતિમ અને બાપા મોરિયા મુઠી ચા વર્ષી તહેવારો આપ મને શીખવે છે કે દરેક શુભ કાર્યની શરૂઆત ભગવાન ગણેશ ના આશીર્વાદ થી કરવી
હ .
એ અંદર લાય ને મમ્મી
હા દક્ષિણ ભારતના તહેવારો પણ ખુબ રસપ્રદ છે, પોંગલ એવો જ એક મહત્વનો તહેવાર છે. જે ખાસ ને તમિલનાડુમાં ઉજવાય છે આ તહેવાર ખેડૂતો માટે ખૂબ મહત્વનો છે કારણ કે તે નવા ખુશી માં ઉજવાય છે લોકો પોતાના કરણ સુંદર રીતે શણગારે છે રંગોળી બનાવે છે અને નવા ચોખા માંથી પોંગલ નામની વિશેષ વાનગી તૈયાર કરે છે આ દિવસે સુૂટે દવને પૂજા કરવામાં આવે છે અને ખેતીમાં મજૂર બનતા પશુઓનો પણ આભાર માનવામાં આવે છે આ તહેવાર આપને પ્રકૃતિ ખેતી અને ખેડૂતો ન મહત્વ વિશે સમજાવે છે